હ
હા કટ થઈ ગયો તો.
વા જ નતો
હા અવાજ નતો આવ તો એટલા માટે કે ભાઈ અમે પાંચમી સપ્ટેમ્બરે ટીચર્સ ડે તરીકે હોય છે.
હમ હા હા, પાંચ એ તો હા. તો બધી સ્કૂલમાં હવે તો બધું સેમ જ થઈ ગયું છે ને, હવે તો બધી જગ્યા એ સ્ટેટ ગવર્મેન્ટ હોય અને કા સી બી એસ સી હોય, આ બે બોર્ડજ વધારે ચાલે છે તો લગભગ બધી જગ્યા કે બધું સરખું જ હોય છે. તો ઈ બધા હવે પાંચ પાંચ સપ્ટેમ્બર જે ટીચર્સ ડે છે ને એમાં શું કરે. કે છોકરાઓ પોતે ટીચર બની અને દરેક ક્લાસમાં ટીચરની જેમ જ તે લોકો પીરિયડ લેવા જાય છે, અને ટીચર જેવો જ એટીટ્યુડ દેખાડે છે, અને એ લોકોને એમ લાગે કે અમે જ આ ટીચર બની ગયા છે એવું સરસ ફીલિંગ આવે છે, અને ભણવા વાળા છોકરાઓને એમ થાય કે અમારા આ ટીચર આ બનીને આવ્યા છે કરીને એમ, તો એ બહ સરસ માહોલ ઉભો થાય છે, અને જન્માષ્ટમીની મેં તમને વાત કરી એમ કે કૃષ્ણ ભગવાન છે. એનો જન્મ દિવસ છે, તો ત્યારે બધા કોમ્પિટિશન પણ બધી બહુ સરસ કરે છે બધા કૃષ્ણની આકૃતિને અલગ અલગ રીતે દર્શાવે છે.
કે કૃષ્ણ ભગવાન ગાયો ચરાવતા હોય બંસરી વગાડતા હોય રાધા કૃષ્ણ ની સાથે એવુ હોય ક્યારેક માખણ ખાતા હોય મટકી ફોડ કરીને તો બો સરસ બધા એના પિકચર બનાવે છે અમ ઘણા તો ડ્રોઈંગ એટલા સરસ હોય છે કે આપણે જોઈને જ આપણને ગમી જાય છે એવું થઈ જાય છે
હા પણ ઘણી વખત તો સ્કૂલોમાં જન્માષ્ટમી નોએ તહેવારો બધા ઉજવે છે. અને જન્માષ્ટમીનું આખું સેલિબ્રેશન અલગ જ હોય છે. નાના છોકરાઓ હોય છે એને મટકી ફોડાવે છે, અને સ્કૂલોમાં બધા ટીચરો ત્યારે યલો કપડાં પહેરીને એનું આખું અલગ રીતે સેલિબ્રેશન અ કરે છે, હવે એવા બધા ફેસ્ટિવલ હોય છે ઇ બધા સરસ સરસ રીતે હવે સ્કૂલોમાં ભી, અ પેલું ઉજવાય છે એના કે ભાઈ રામનવમી હોય તો ઈ રીતે છોકરાઓને નાના નાના છોકરાઓને કરે. કે જન્માષ્ટમી હોય તો એ રીતે એના બધા પેરેન્ટ્સને બોલાવે કે ભાઈ તમે આવજો. આપડે ફેસ્ટિવલ છે પછી ડાન્સ કોમ્પિટશન સ્કૂલોમાં રાખે છે એવું બધું સ્કૂલોમા હમારે કોમ્પિટીશને હી હોય છે અને પછી એક દિવસ એવો રાખે હવે તો નવરાત્રી બી છોકરા આગળ ઉજવાય છે કે સ્કૂલોમાં નાના નાના છોકરાઓને ટ્રેડિશનલ એક દિવસ ટ્રેડિશનલ કપડા પેરી અને એને નવરાત્રી નો ફેસ્ટિવલ સરસ રીતે ઉજવે છે બરાબર ને
હા હા બરાબર છે બરાબર છે જન્માષ્ટમી ની વાત કરી તો મને વાત યાદ આવી કે મારો ભાઈ નો બાબો છે ને બો નાનો છે ઈ જયારે નાનો હતો ને ત્યારે અમે એને કાનો બનાવ્યો હતો તો બહુ સરસ કાનો બનયો તો નાનકડા કાના તો સરસ જ લાગે ભઈ તો એનો એનો જન્મ દિવસ થતો ત્યારે એટલે જન્માષ્ટમી ના બનાવયો હતો તો એ બોહ સરસ અમને આમ સારું ફિલંગ આવ્યું હતું અમને પછી થોડો મોટો થયો એટલે બે અઢી વર્ષનો ત્યારે અમે એ લોકો એને એક વખત જન્માષ્ટમી નો પ્રોગ્રામ જોવા લઈ ગયા હતા અમારે નજીકમાં જ એક મંદિર છે ત્યા આગળ તો ત્યાં આગળ પેલું દહીહાંડી નો પ્રોગ્રામ હતો તો એને એટલું ધ્યાન થી સરસ રીતે જોયું અને પછી એમ કેતો તો એની ભાષા મા કે કાનો તો બધું તોડફોડ કરે છે કાના એ જયારે મટકી ફોડીને ત્યારે એકદમ ખુશ થઈ ગયો કેમ કે એને તો પેલી જ વાર જોયુ તુ ને બાકી તો હજી તો નાનો જ છે તો એ એમ કેતો હતો કે જો પેલા કાના તો બધી તોડફોડ કરે છે ઘરમાં બધી ધી વસ્તુઓ કેમ કે એનેય તે થોડીક થોડીક વસ્તુ છે ને બધુ ફેંકવાનુ ને એવી આદત છે તો એટલે એને એમ થયું કે મારી જેવું બીજું એક કાનો છે હા એટલે ઈ બિહારી સરસ અમને અનુભવ ભવ થયો છે
બરાબર નાના છોકરાઓને પણ મટકી ફોડી એ શબ્દ યાદ નો હોય તોલફોડ કરે છે તેવુ યાદ આવે એમ એની કાલી ઘેલી ભાષામા એટલે એટલે જ હવે સ્કૂલમાં બધા લોકો ફેસ્ટિવલ ઉજવતા થઈ ગયા છે એટલે કે બાળકોને આપણા ભારતીય સંસ્કૃતિનુ જ્ઞાન ભી વધે અને આ ફેસ્ટિવલ કઈ રીતે ઉજવાય છે ઈ પણ એને ખબર પડે છે એમ
હા બરાબર છે તો તમે હા બરાબર તમે જેમ જે પછી હવે નવરાત્રી એ કરે છે ને સ્કૂલમાં બધાને ટ્રેડિશનલ પેરીને આવવાનું અને એક બે દિવસ તો એવું રાખ ખે જ છે કે નવરાત્રી નું સેલબ્રેશન કરે તો છોકરાને શું છે ખ્યાલ આવે કે નવરાત્રી શેનું છે આમ બધાને ખબર હોય કે નવરાત્રી છે એ માતાજી નો તહેવાર છે પણ ઈ ખાલી પેરેન્ટસની સાથે બાર જતા હોય ત્યારે ખાલી મંદિર જયે ને દર્શન કરવા એટલુ જ હોય પણ સ્કૂલ વાળા ઈ લોકોને ગરબા રમતા શીખવાડે છે માતા જી ની પૂજા પ્રાર્થના કરતા શીખવાડે છે અને છોકરાઓને સ્કૂલ નું વાતાવરણ છે ને વધારે ગમતું હોય છે
હમ્મ હમ્મ ના બહુ સરસ વાત છે કે ભઈ હવે છોકરાઓને સેટ થઈ જાય પછી એને ઘરે ન નથી ગમતું અને સ્કૂલમાં એના ફ્રેન્ડ સાથે જે મસ્તી મજાક કરતા હોય ઈ તો એને ખૂબ જ અ ગમે છે એમ એટલે એમ કે રવિવારની માંડ પેરેન્ટસ ને શાંતિ હોય સોમથી શનિ તો સ્કૂલો બાળકોને હોયજ તે અને એમાય બધા ફેસ્ટિવલ ઉજવે એટલે હવે છોકરાને ખૂબ આનંદ થાય છે એમ
અત્યારે તો ફેસ્ટિવલ ચાલુ થશે ને એટલે પછી તો હવે ખબર જ નહી પડે કે ક્યારેય દિવસો પૂ રા થઈ છે કેમકે દિવાળી નો તહેવાર આવશે ત સ્કૂલમાં પણ દિવાળીના સેલી બ્રેશન કરસે એ લોકો કે અ બધાને હેપ્પી નિયર કરવાનુ કે આપડુ ગુજરાતમાં તો બઉં સરસ નવો વર્ષ ઉજવાય છે દિવાળી ના તહેવારે ઉજવાય છે અને સ્કૂલમાંથી ટીચર્સ લોકો પણ બધી જાણકારી આપે છે કે ફટા કપડા નાના છોકરા એ કેવી રીતે ફોડવાના બંને ત્યાં સુધી ઓછા ફોડવાના પોલ્યુશન નો થાય એવી બધી પણ જાણકારી આપે છે અને નવા વર્ષ ના દિવસે શું કરવાનું ઈ સ્કૂલ આપણે પેરેન્ટસ તો શીખવાડી પણ સ્કૂલ માંથી પણ એ લોકો એવુ શીખવાડે છે કે તમારા પેરેન્ટને તમારે પગે લાગ વાનુ ભગવાનને પગે લાગવાનુ બધા પાસેથી સારા આશીર્વાદ લેવાના એટલે પહેલી વાત તો એ કે સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને પછી આ બધી વસ્તુ તમારે કરવાની મંદિરે દર્શન કરવા જવાના વડીલોને પગે લાગવાનું અને પછી ભાઈબીજ નો તહેવાર આવે એના વિ સ્કૂલમાંથી જાણકારી આપે છે કે ભાઈ બીજ નો તહેવાર છે એનો મતલબ કેમ કે ભાઈ છે એ દિવસે બેન ના ઘરે આવશે અને જમશે અને બે ભાઈ બેનને કઈ ગિફ્ટ આપશે બધેને વાત કરીને સ્કૂલમાં આવું બધું સમજાવે છે તો જેથી કરીને શું છે છોકરાઓને બધા આપણા ભારતીય તહેવારોનો ખ્યાલ આવે
ના બહ સરસ કીધું કે દિવાળી જેવો તહેવાર હોય છે ત્યારે બા બાળકોને કોળિયાના રંગબેરંગી દીવડા માટેને સરત ડેકોરેટ કરીને સ્કૂલ માં લઈ જવાના હોય છે હેપ્પી નુંયર ના કાર્ડ બનાવવાના હોય છે જેવા આવડે એવા બધા હેપ્પય ન્યુ યેર હૉપ્ય ટી કરી મેડમને કાર્ડ્સ બધા આપે છે આ રીતે સ્કૂલમાં દિવાળી નો તહેવાર ઈ લોકો ઉજવે છે એમ
ડ્રોઈંગ ટીચર છે એ લોકો તે કાર્ડ બનાવતા શીખવાડે છે અને છોકરા પછી થોડુંક એ મનથી તે ડેકોરેશન કાર્ડમાં કરે છે બધા ટીકા લગાડવાનું અને પે લેસ લગાડવાનું બોર્ડર બનાવાનું ટીચર માટે ગુડ વિશસ લખે છે એના ફ્રેન્ડસ માટે પણ કરે છે પેલા તો કાર પહેલા ગ્રીટિંગ નો તો બો મહત્વ હતુ હવે થીણું ઓછું થય ગયું છે પણ હવે મને એમ લાગે ધીરે ધીરે પાછું ગ્રીટંગ કાર્ડ નું મહત્વ વધતું જાય છે એટલે સ્કૂલમાં જો આ બધી એક્ટિવિટી છોકરા પાસે કરે ને તો છોકરાઓને અંદર થી એમ થાય મારાં પેરેન્ટ માટે કે મારા વડીલો માટે કે મારા ફ્રેન્ડ માટે કે કઈક કાર્ડ બનાવવું અને સરસ ડેકોરેશન કરી અને એ છોકરા કાર્ડ એના ટીચરને પણ આપે છે. જાતે ડ્રોઈંગ કરે જાતે ટીકાને એવું લગાડે, અને બઉુ સરસ ડેકોરેશન કરે. અને અલગ અલગ ટાઈપ ના કાર્ડ બનાવે છે, અને બધાને હેપી દિવાળ વિીશ કરે છે. નવા વર્ષની શુભકામનાઓ આપે છે, તો એવું બધું સ્કૂલ થી જો છોકરાઓ શરૂઆત કરે છે શીખવાની તો.
હા બરાબર છે બહ સરસ વાત કરી, બરાબર હા. ટોપિક સાથે આપણે એમ હલો આવે છે અવાજ હા હા હા હલો હા આવે છે આવે છે આવે છે તો તમારી સાથે અમે ખુબ સરસ આજે સ્કૂલની વાતો કરી બરાબર અને પછી હવે આપણે નવા ટોપિક સાથે તે નવું રીતે મળીશું બરાબર ચલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ
હલો હલો હલો હલો અવાજ આવે છે? હલો. અવાજ આવે છે? હલો. હલોો અવાજ આવે છે? હલો.